હેલો.
હલો.
કેમ છે?
બરાબર. તું કેમ છે?
હા. મેં પણ મજામાં જ છું. તું બતાવ.
શું કરે છે?
કાંઇ નહીં, એમ જ કામ કરું છું.
હમ્મ.
ઘરે કામ આવે છે ને, એજ કામ કરું છું.
હા, હા.
જમવાનું બધું બની ગયું તારું?
ના હજી બાકી છે.
ઓર કોલેજ ગયેલી?
હા ગઈ હતી. તું ગઈ હતી?
હા મેં પણ ગઈ હતી.
હા.
હા. તું-તું મને આજે દેખાઈ નથી હતી કોલેજમાં.
હું તો ત્યાં જ હતી. તેજ મને નહોતી જોઈ.
તારે મે તો ક્યાં પણ જવું, તન તો ખબર છે ને.
હા.
ઓર બતાવ તું.
કેવું ચાલે છ ભણવાનું તારું?
હા ચાલે તો છે બરાબર. હવે ઈંગ્લિશ છે તો થોડો હાર્ડ પડે છે. પછી હવે ઈ ખબર શું થશ
હમ્મ-હમ્મ. અમારે પણ એવું જ છે.
બે-ત્રણ સબ્જેક્ટ તો કરી લેવા, બાકીનું ની ખબર શું થશે.
મને પણ એવું જ છે. થોડુંક થોડું હાર્ડ લાગે છે, પણ હવે એ કરવું તો પડશે જ.
તારું તો ઇંગ્લિશ મારા કરતા બહું સારું છે. તો પણ સારું થઈ જ જશે.
એ ખાલી ત્યાં પૂરતું સારું હતું. અહિયાં તો હવે ખબર નઈ.
બઉ બધું ઇંગ્લિશ છે. અહિયાં તો બધું ઈંગ્લિશમાં જ લખવાનું છે.
હમ.
ક્યાંય નહી ધીરે, એમ તો ધીરે- ધીરે લેપટોપ પણ આવડી ગયા છે. એવું ની મળે. મેમ બોલે છે તે લખી લઉં છું પેલા તો લ પહેલા- પહેલા બહુ પ્રોબ્લેમ થતુ હતુ. કેમકે મેમ લોક બોલતા રહેતા હતા અને મેં લખી પણ નહી શકતી હતી એવું જ થતું. હમણાં તો લખી લઉં છું.
મારા પાછળ જે બેશે ને એની હેન્ડ રાઈટિંગ તારા જેવી છે. સેમ તારા કરતા પણ મોટી- મોટી શું લખે એ ખબર?
હા, આજે મે આજે મારી બાજુ માં બેસેલી હતી છોકરીને એમ એ એનુ આ રાઈટીંગ કરશું હતું માને તો કઇ હમજ નથી પડતુ હતું. એ ત્રણએક આ કર્ષીવ ની આવડે ને આપણ ને.
હે
એ જ્ઞાનગઁગા ની હતી, એટલે ઇંગ્લિશ મીડિયમ સી બી એસ સી વાળી હતી.
ઓહ.
સારું છે લોક બો દૂર- દૂરથી આયવા છે. આપણા કોલેજમાં તો.
તારો અવાજ કપાય છે.
અવાજ આવે છે ને મારું બરાબર.
હા ધીરે -ધીરે આવે છે.
હા, તો પંખો ચાલુ છે ને એટલે.
કેટલો વરસાદ છે આજે તો?
હા, મને તો લાગે છે રેડ એલર્ટ ના આપી દે.
આપી દેય તો સારું કોલેજ બંધ થઇ જાય.
હા એક દિવસ મને પણ શાંતિ મલે.
હા.
મેં તો એકલી જ રૂમમાં આવી ગઈ તારી સાથે વાત કરવા માટે.
મારા ઘરે ક્યારે આવે છે હવેથી.
આવા-આવા મે.
પલક ને પણ કઈદે એ પણ આવશે.
હા, બન્ને આવશે તો સારુ.
હું
એમ પણ બો દિવસ થઇ ગ્યા છે. આપડે મલીશું વિડીયો રીયો બનાવીશું, પછી ફોટો પાડીને સ્ટોરી લગાવીશું.
હા. આજે તે કોની સાથે ફોટો પાડ્યા છે.
આજે એ તો મારી- મારી સાથે જે બેસી છે ને એ છોકરી. આજે એ ની આયવિ હતી, તો કાલે જ કાલે હા કાલેજ ફોટો પાડી ને આપી દેતે.
હાં હાં. તારી તો બઉ નવી -નવી ફ્રેન્ડ બની ગઈ છે.
ચીઝ ની એવું ની મલે યાર. છે નોર્મલ છે બો બધા છે એમ નોર્મલ છે.
ગુસ્સે થઈ ગઈ હતી મારા ઉપર.
કેમ કે લેટ આવે ને અત્યારે વરસાદ છે તો.
હા.
હા તો મારી સાથે તેજલ બેઠી હતી તો એ કે કે તું કેમ તેજલ સાથે બેઠી છે આમને તેમને એટલું બધું મને બોલે એટલું બધું મારાથી રીસાઈને બેસી ગઈ તી.
હા તે તો જબરી છે.
મે કીધું પપ્પાનો ખોફ ખતમ થઈ ગયો કે શું. થઈ ગઈ એટલે
શું લીધું છે હિન્દી કે ગુજરાતી લીધું છે.
ગુજરાતી જ છે અત્યારે તો પછી હવે સર એને હિન્દીમાં કરી આપે તો પછી ખબર ની.
હા એ લોકો એ એને ગુજરાતી થોડુંક પણ આવડે કાય.
ફાવતુંજ નથી ને કઈ સમજવા જ નથી આવતું.
હા એ તો મેં કેતું શક્યું કે મરાઠીમાં હિન્દી હશે ગુજરાતી નહી મલે.
એ અમારા માટે થઈને એને લઈ લીધું અમે પણ ગુજરાતી જ લેતા હતા ને એટલે. એને એમ કે સાથે જ રેસું એમ કરી લેસુ બટ બઉ જ હાર્ડ પડે છે.
હા એના માટે બહુ અલગ છે કેમકે એ ભયણીજ નથી આપડે આપણે તો હિન્દી ભણ્યા પડે એ તો હિન્ તો જરાએ ગુજરાતીની ભણ્યું તો ક્યાંથી આવેને એને.
એ તો મેં વિચારતી હતી એ તારી સાથે રહે છે ક્લાસમાં
મને તેજલ કે તું પણ હિન્દી લઈ લે અને નાજવી મારી સામે આખો કાઢે કે જોજે કે હિન્દી લીધું હોય તો તે.
મોડા પર તને કઈ ની બોલે પછી બોલે એ.
મારું બુરાઈ કરે
બુરાઈ ની કરે એનું મનમાં એવું છે કે એમાં શું ગુજરાતી લેવ ગુજરાતી છે તો આપણને ગુજરાતી લેવું જોઈએ એવું
એને છે ને તેજલ નઈ ગમે ખબર.
ની ગમે કેમ.
એને જેલેસ ફીલ થાય.
હા
એ મારી સાથે હોય ને એટલે કે હવે એની જોડે તું દેખાય ને મને કે તને બહુ મારીશ એમ. તારી જોડે બેસેલી દેખાણીને મારી જગ્યા પર તો તું ગઈ એમ કે મને.
હા તો નહી બેસાડજેતું એ એ જબરી છે તને તો ખબર છે ને.
આખું ક્લાસ મારા ઉપર હસતું હતું આજે ખબર એટલી ગુસ્સે થતી હતી એ હું એને મનાવ છું ને ક્લાસ આખો હશે મેં કીધું પછી તો હું પણ ગુસ્સે થઈ ગઈ મેં કીધું તને બે બેસાડું મે તો બાપનો ખોખ ખતમ થઈ ગયો શું તારામાં તું તારી મમ્મી હજી મારે ડરે છે તું કેમ નથી ડરતી તો પછી એ આવી ગઈ મારી સાથે બેસવા માટે.
તમારું તો તો પણ સારું છે કા એકબીજાને મનાય તો લો ને સારું નહી.
હા ની મે તો એકલી પડી ગઈ ને.
હમમ તને કોને કીધું કે આવયા?
હું કર્યા પ્રોબ્લેમ બધું મારા સાથે જ છે.
કઈ નઈ અમે છીએ ને તો ચાલે
અમારી કિસ્મત સારી ની હોઈ.
હમમ.
આજે અમે બધાને પાણી પીવડાવ્યું મીઠા વાળું સૌથી પેલા તેજલની ફ્રેન્ડ આવી તી એને પીવડાવ્યું. એને તો પી લીધું બેચારીને મોઢું બગાડે પછી
જુવો મસ્તી ખોર થઈ ગયા તમે.
અરે બઉ મજા આવે તું તારા પર ટ્રાય કરવા તો શું બોલું છું.
ની ની મને સા મને બધું ખબર છે તમ તારી ચલાકયા બધું હું તને ઓળખું છું મે.
તુ ની ઓળખસે તો કોણ ઓળખસે મને.
એમ તો મને લાગતું હતું ને કે તું એ એમાં કઈ શોધો ની આવે કે પછી ગેપ આપણને એસિડિટી થાય તો આપણે ઈનો ઈનો ઈનો નાખયે છે. જે એમ મને લાગતું હતું કોઈને પ્રોબ્લેમ થયુ હતું એમ. એમ મને શું ખબર કે તમે લોકો મીઠું નાખો છો એમાં.
અમે લોકો કાલે વિડીયો જોયો ત તો એ માં તમે કીધું હવે મીઠું નાખી દઈએ
કેમ કે છોકરીઓને જ કર્યું પ્રેમ કે છોકરાઓનું પણ પ્રેમ
એ હું તને પછી કઈશ.
અ
હા.
મજા આવી ગીયો ને તો પણ.
હા બોવ જ પેલી મુસ્કાને પીવડાવ્યું અને મુસ્કાન તો પીને મોડું જ થુકવા જતી મેં એનું મોડું જ બંધ કરી નાખ્યું. પકડી રાખી તો પિજા તો પણ મને ધક્કો લઈને જતી રેતી થુકવા માટે.
હારું થિયુ તો પણ એ બે તો કરતા જ છે ને મારા જેવા લગા તાર પીરિયડ અટેન્ડ તો ની કરો.
અમે લોકો તો જેમ બે વાગે મેમ નીકળે એટલે ફટાફટ જઈ કાલે તો સર આવ્યા ક્લાસ માં બધું સર તમારું લેક્ચર નથી જાઓ મેમ અમારા ક્લાસ માં હતા ને
તને ખબર આજે મે તને મલવા આયવી હતી ને કેન્ટીન માં. હા પછી ક્લાસ માં ગેઈલી ને બાદ હા આવી ગયા બધા મેમ પણ આવી ગયા હતા અરે બસ મે મે તો કે છોકરી ને કેટી સરખું બોલ ગમે તે મેં તો ની બોલવાનું મને ડર લાગતો એનાથી એમ મેમ જાણે છે મેં બહાર નીકળ્યું એમ કઈ નહિ થાય આવી જાય.
અમારે પણ ક્યારેક મેમ આવે અમારે તો ડાયરેક ગેમ બેલ વાગે એટલે બીજા જાય ને બીજા મેમ આવી જાય ડાયરેક આવીને બેસી જાય ભલે અમને કઈ ની કે. પર અમે તો બારે જઈએ.
આ તો કયો બી વસ્તુ એ બંક માયર્યું તું નાજમીન અને તેજલે એમાં બો મે સર જોઈ લીધા તો તમે ડરી ગયા બધા.
ક્યારે હ એ તો તો ક્યારે બે ત્રણ દિવસ પહેલા. .
નાજમિન કેતી હતી મેં તો બહુ ડરી ગઈ હતી કે શું થસે.
અરે મને એમાં પેલી બાજુવાડી થી ક અ કામ હતું થોડું. તો મેં કીધું તું જા ને હું આવું. છુ પાછળ તો મે કીધું કે એની પાસેથી મારે નોટ લઈને આવું છું તો એ લોકોની નીચે ઉભા ને સર જોઈ ગયા પછી મેં હિન્દીમાં હિન્દી લેવા માટે સર પાસે ગઈ હતી ને તો સર કે તને હિન્દી લેવાનું છે ને કે તું તને કીધું તું મેમને મળ. જે તું મળી કેમ નઈ મેં કીધું સર મને ગુજરાતી લેવું છે. હિન્દી નથી લેવું. ચાલ સે તો કે બીજાને કીધું હતું ને આવા માટે તો એ લોકો એ લોકો નહી આવ્યા પછી તો મને કેય તું ક્યાં જાય છે. મે કીધું મે મારી ફ્રેન્ડ ને બોલાવા જાવ છું એમ કરીને. પછી ફટાફટ મને કિધુ એકે સર
અરે અરે યાર તને ખબર છે મારું ક્લાસ પણ ડિવાઈડ થવાનું છે.
સારું ને.
બસ. હ ખબર નહીં કેવી રીતે થશે બટ મેમ કેતા છે બહું બધા થઈ ગયા છે આટલા બધાને કેવી રીતે ભણાવો કોઈ ને કોન કોને ખબર હમજ પડે કોને ની હમજ પડે એ પણ ની ખબર પડતી. એટલે ડીવાઈડ કરવાના છે. ચાલ તો રુક મારી મમ્મી બોલાવે છે પછી વાત કરું. બધું બતાવું પછી.